હલો.
હલો હા હા, હા મિક
કેમ છો એમ? હા મેમ અવાજ આવે છે.
કાંઈ છે તને.
હા મેમ. હલો? હા મેમ આવે છે અવાજ.
સંભળાય છે.
હા મને પણ.
ઓકે-ઓકે. શું કરે? કેમ છે?
મજામાં. તમે કેમ છો?
ફાઈન-ફાઈન, મજામાં છું. આજે ગયેલા કોલેજ?
હા મેમ આજે ગયા તા કોલ
હા, હા, હા. આજે કયાં મેમ નો લેક્ચર હતો?
આજે મેમ નો હતો ને કોમલ મેમ નો.
કોમલ મેમ અને?
રુતિકા મેમ.
રુટિકા?
હા.
હમ્મ-હમ્મ-હમ્મ, બરાબર છે.
તિરુક્તવાળું રિત રિતીકામેમ જ લે.
અચ્છા. અને રુતિકામેમ કરાવે છે.
હમ્મ.
એ પણ પિંકી જોડે ભણતી હતી? કે એનાથી આગળ?
એમનાથી એક ક્લાસ આગળ.
એક ક્લાસ આગળ છે. ઓકે-ઓકે.
કોમલ, વિધી લોક જોડે જ હતા આ લોકો.
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ. જોડે વાત થઈ સરની. ઈ કહેતો હતો કે એટલા નાના-નાના મેડમ આવતા છે, કે અમાર જેવાં જ છે, તો મેડમ જેવું લાગતું જ નથી. હું મેડમ કહીએ, એમ કરીને હસતો હતો.
અમારે જ જેવા છે.
હા.
તો બિંદુભાઈ મેં નાના નાના જ બધા મેડમ લોકોને બોલાય લીધા. હ આટલું વર્ષ પટાઈ દેવું છે એમને
હા એ પણ કોમલ મેમ છેને, મસ્ત ભણાવ્યો. એમ એક એક સ્ટુડન્ટ પર ધ્યાન આપે. સમજ પડ્યું તો સમજાવે છે એને પર્સનલી
હા હા હા બરાબર છે.
એવું લાગે નહી કે એમ નવા હોય, એવુ
હમ્મ હમ્મ
ચ તો તો એવું લાગે તમા વાત છે.
હ હમ્મ ના પણ છે ને નવા હોય ને એ જ વધારે સારું પડે. કારણ કે અત્યારે જ ભણ્યા હોય. વાંચ્યું હોય. રીડિંગ કર્યું હોય. અને સમજ્યા હોય. એટલે એ લોકો વધારે સારી રીતે સમજાવી શકે
ને આમ સારું ભણાવે બધા જ ભણ
હા આપણા મગજને ઓળખે એમ. અત્યારના નવા નવાને ઓળખે એમ એટલે એ રીતે બિહેવ કરે એમ જુના જૂનાની રીતે કરે
હમ્મ કેવો છે વરસાદ મેમ ત્યા
ના વરસાદ નથી આજ. બિલકુલ જ નથી.
અહિયાં નથી વરસાદ આજે
ઓ હવે બંધ થઈ જવાનું. સુરતમાં કેટલું નુ નુકસાન કર્યું. હવે બંધ થઈ ગયુ.
બહુ નુકસાન કરું સુરતમા
હા
અખા બધાને અંડરગ્રાઉન્ડ ભરાઈ ગયેલા.
હાને આપડા વલસાડમાં પણ હશે ને વલસાડમાં પણ.
એ જે છીપાડ ની બધુ છે. પણ મને એ સમજ નથી પડતી હવે સુરતમાં તો કદાચ છે. આ વખતે આવ્યો હશે આ બો ખાસ નહી ભરાય છેાય એમ બરાબર. એમાં તો કોક વાર ભરાય છે. પણ આપણા વલસાડમાં તો છે ને, દર વર્ષે ભરાઈ જાય પાણી છીપ્પળ છે, એમા તો દર વર્ષે જ્યાં મોસ્ટ ઓફ અનાજની જે ગોડાઉન બનાવેલા છે અનાજ ના બરાબર વલસાડમાં તો ત્યાં તો હંમેશા દર વર્ષે રેલા આવે ના આવે તોય એ લોકો ખબર નહી. ત્યાંને ત્યાં જ એ લોકોનું ગોડાઉન રાખે તો મને બીજી જગ્યા સીપ કરતા શું થાય તેજ મને ખબર નથી પડતી.
એ જ તો નુકસાન કરાવ્યા કર્યા
હા દર વર્ષે પછી ભાવ વધારેને બેસી જાય.
હ
બરાબર કે નહી એ લોકો ન તો પેલું વીમો કરાવેલો હોય. એટલે એમ પૈસા મળી જાય, તો નો ડાઉટ પણ તે વસ્તુ બગડે કેવાય ને
એજ તો
હા એ શું કામ આવે પછી.
પછી મોંઘુ વસ્તુ કરે એના લીધે પબ્લિક ને પ્રોબ્લેમ થાય.
હા એમ આજે જલ્દી આવી ગયેલા ઘરે
નહી એટલે ટાઈમ પર જ આવે બે અઢી વાગે.
અચ્છા ટ્રેન એટલે એક વાગ્યે ટ્રેન આવે એમાં આવે
હા સાડા બાર વાગે આવે ને ટ્રેન
ઓહો હો સાડા બાર ટ્રેન
હા મોડી કરી મૂકે ટ્રેન
સાડા બાર એટલે એક વગાડતી હશે હે ને
હા એક દોડ વાગી જાય દોડ ઉપર થઇ જાય. આવે પછી વચ્ચે વચ્ચે ધીરે ધીરે સાઈડિંગમાં લઈ જાય. અ અમુક સ્ટેશન પર તો ઉભી રાખી મું કે કેટલા વાર
હા
પછી જાય બીજી ટ્રેન જાય ફાસ્ટ વાળી એના ચક્કર માં આ ટ્રેન સાઈટમાં કરી
હમ એ તો લોકોને તો એવું છે. એટલે આપણને ત્રણ વાગે અઢી વાગે પહોંચાડે
નહી દો દોડ વાગી જાય દોડ પોણા બે જેવા થઇ જાય.
હા અને પછી તમે રિકષામા
હા પછી રિક્ષા વાળ રિક્ષા ભી એ રિકષા મળી જાય તો ઠીક નહી, મળે તો ઊભી રહેવા મળે કેટલા વાર
અચ્છા એ એ પ્રોબ્લેમ છે, હ
હમ્મ
હમ હમ એટલે તમને ત્રણ તો વાગી જ જાય મિનિમમ
હમ ત્રણ તો નહી વાગે માર્ચ ટ જવાનું થાય તો ત્રણ વાગી જાય બાકી આમ બે અઢી તસ તો આવી જ જવું મારે
અચ્છા ઘર આવી જાય બરાબર તો તો બરાબર તો તો બોલીટ ના કે કોલેજ જઈ આવવાનું રોજ રોજ જાઓ કે પછી કોઈ દિવસ છે.
હમણાં તો જયા કરતા છે હવે વરસાદ ના લીધે નહી જવાય બાકી તો જોયા છે.
હા હા એ મેં વાજીને પણ એમ જ કીધુ મેં કો અત્યારે અત્યારે જવાનું મળે પછી ક્યાં જવાના છૂટઈ જવાનુ
એ તો હવે તો આમ લાસ્ટ યયર જ કેહેવાય ને હવે તો પછી તો કોલેજ વલેજ કઈ નહી બધા પોતપોતાના કામમાં લાગી જશે.
પોતાના કામમાં જવાબદારી એકવાર આવી પડે તમે જોબે લાગી જાવ મેરેજ થઈ જાય બધું એટલે પછ કશું આવું એન્જોયમેન્ટ મળતું નથી ત ગમડી કરોને તમે હા ગમે તે હોય તો એ આટલું રિલેક્સ માઈન્ડ ક્યારે રહેતું નથી. બધી જવાબદારી આવી જાય ને એટલે કોઈ કઈ ર લેવાય નને એટલે જઈ આવવાનું અત્યારે જ
થોડુંક માઇન્ડ બી ફ્રેશ થઈ જાય ફ્રેન્ડ જોડે વાતો કરે વાતાવરણ ચેન્જ થાય.
હા એમ બે નવી વાતો શીખવાની મળે કોલેજ મા
હા એજ તો, નવું કઈ જાણવા મળે.
હમ. જઈયા મને ફરવાર્ડ લલેટ બેેશું પડ ન. કેન્ટીનમાં જવાનું બહાર ગ્રાઉન્ડ માં ને એમ ફરવાનું, તો અમે તો શું કરો તમે તો આવો ભ પાછા જતા રહો એટલે કઈ
પણ અમને ટાઈમ જ નહી મળે અમે મોર્નિ માં આવે તો અમારે ટ્રેન જલ્દી આવી જાય તો અમે દસ મિનિટ. મોર્નિંગમાં ક્લાસ માં બેસવા થ લેક્ચર અધા પતી ગઈ જાય.
અને અને એ જે એવું જ થાય.
હ
કોઈ લેક્ચર ના હોય કોઈ મેમ નહી આવેલા હોય તોમીર પડે તો આપડ પાછ ટ્રેન પકડવા જલ્દી ભાગી જઈએ.
હા, બપ બપોરે બી તો ભાગ પણ અમારે શાળા ગયા થાય એટલે ભાગો ભાગો રહેના.
હમ હ.
તે આટલે દૂર થી આવી આટલો ખર્ચો કરીએ તો તો એનો કોઈ મિનિંગ નહી.
એ
હા એટ ફ એટલે પરવાનું. એક વાગ્યાનોો ટાઈમ હોય ટ્રેનનોો તો ચાલે આ પછી સાડા બાર કઈ નને એક તો વગાડે પણ
બાર વાગે ની બાર વાગે ની ટ્રેન સાડા બાર કર આવતા આવતા. સાડા બાર વાગે વાળી પછી એકગાડે. કોઈવા ટાઈમ પર આવી જાય, ને આપડું જયારે કામ હોય ને. દિવસ વહેલી આવે.
હા તો એવું જ થાય એવું જ થાય.
હ
પછી, આપડે એને લેટ થાય ત્યારે ટ્રેન જલ્દી આવે. આપડે જલ્દી આવી ગયા હોય ત્યા ટ્રેન જલ્દી ના આવે.
એસ તો
હું બાર વાગે આઈ થિંક બાર કે સાડા બાર એક્સપ્રેસ ટ્રેન આવતી હતી. સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર નામ તો કે ખ ખટું. એમાં બાપી જ હતી જે એક વાગે કેમ પહોચાડી દેતી લગભગ.
હમણાં તો ખાલી આ મેમજ છે ને ગુજરાત.
હા હા.
એક બાર વાગે આવે એક સાડા બાર વાગે વાળી. ને બીજું સૌરાષ્ટ્ર કદાચ બે વાગે જેવી છે.
હા હા એ બે વાગે છે બરાબર સૌરાષ્ટ્ર. હા તોમે સાડા બાર સાડા બાર માં જતા હતા ગુજરાતમાં. વાપી જતી હતીને, હમ.
ગુજરાત હવે બાર વાગ્યા.
હા, હનસમેમ ન લેક્ચર હોય તો તો મગજ મારી પડતી.
હમ.
હમ. અમે બાર વાગે સાડા બાર એટલે આ તો એક સવા એક તો બાપી પહોંચાડી દેતી સવા એક. દોળ વાગે સુ સવાઈ એક દોળે પહોંચાડીે હતી બાપી.
પછી મારે બેસી રહેેવું પડતું અઢી વાગ્યા સુધી સર આવે ત્યા સુધી.
અટલો વાર સુધી કંટાળ આવતું હશે. હેલો.